એમસો
હલો
હલો
હલો
આ જાય છે.
આવ આવાજ આવે છે.
હમ્મ
તજ બાજુ આવ વારવા
કેમ છો
બસ મજામાં શું તમેચી બાજુ રહો છો.
અ હું તો આ અમદાવાદ બાજુ છું, મોડાસા બાજુ ર શું
એવું છે ને
હમ્મ અરવલ્લી અરવલ્લી જિલ્લામાં
એવુંષમને બરાબર છે
તમ‌ કય બાજુ રોસો
હ તો રહું છું આ અમદાવાદ ની વચમાં દ્યા ગુમાવા ને તો રહવું છું
હમ બાર બાજુ
હ બહારથી થોડું દૂર છે.
હમ સાચી વાત સારી વાત તમે કઈ ખેતીબડી વાળા છો?
હા.
તમે કઈ ખેતીવાડી વાળો છો?
હા ખેતીવાડી છે ને આપણા દાદા દાદાની.
બરોબર બરોબર.
હવે મોંને તું કરીયે એમાં ઘઉં અને ચોખાને એવું બધું ઘઉં ભરવુ મારે
હ હમણાં તો સીઝન નહી ને પાક કેવો ચાલે છે તમારો?
હમણાં તો હમણાં તો હ શાકભાજી કરીશ હમણાં તો હા એવું છે બધું પણ.
ઓકે. પીછલા વર્ષે આટલી બધી વરસાદ આવી તો પાક આમ બધા બહુ બધા જણાનું આમ ખરાબ થઇ ગયું આમ
હો સાચી વાત છે એવું તો થિવ સ. ચાલો બધું સરકાર બધું આલસ તો કરીએ છીએ આપણે બી
હા બરોબર બરો
હમ.
તમે રીંગણ -વિગણ પછી ગવાર, મરચાં આ બધું ઊગવો છો?
હોવે એમ એમ એમાં સારું મળે છે સાથે બી પણ ઉગ વીએ છીએ પછી
બરોબર બરોબર.
કમાઉ તો પડે ને બોન
હ કઈ મોકલા અમારે આ પા
બુન હવે તમે અમદાવાદ જતા હોય તો ફોન કરજો તો હાલી જઉ હું.
હ અમારે તો અમદાવાદ આવું જવું રહ્યું જ છે મહિનામાંં બે ત્રણ વાર છે ને
અમે આતા જતા રહીએ છ.
બરાબર સે.
હમ.
એ હુંસામ કાકા કાકા કાકા કા ક ક કકા
જી કો અ જમવાનું બધું થઈ ગયું?
હઉ જમવાનું થઈ ગયું બધું પતીયું કાનના પાલી ગયા બધા
બરોબર બરોબર.
હમ.
તમને તમને જમવામાં શું ગમે છે તમને કાંઈ રેસીપી આવે છે કે નહીં?
ના મરે કોઈ આવડતું નહીં મારું બૈરું છે બનાવે છે.
બૈરું કેવું બનાવે સારું બનાવે કે અમે જમવા આવી શકીએ કે ના આવી શકીએ?
હ બૈરું પાયણી ગયું છે તો હાલ ચાલઉ પડે જે મળે એ ખાવું પડે. હ.
હા એ પણ વાત સાચી તમારી.
તો છુટું વેલણ આવ પછી
હા સાચી એકદમ સાચું કીધી તમેય હ તો તો અમે ના આવીએ ભાઈ ખાવા
સામ બજું તો સારું બનાવવા છે તો
વેરું છુટું વેલણ મારી નાખશે અમારા ઉપર તો અમે કઈ કી દીધું તું હમત મારતો મડું નહી ચુપ રે તુ
એવું એવું ના હોય ને પણ તમે ખાઉ હું ખાઉ તમે ગમે તે બોલો પણ વેલાણ તો મરે જ પડે
હ આવું શકે હા તો તો પછી આવે શું
હા.
હા.
બીજું કયો
બસ મજામાં મજામાં
નેવજામના
હમ.
ક તાત નથી આવતો ને તમને
શું નથી આવતું.
કંટાળો જ નથી આવતો મા જોડે વાત કરવામાં
ના ના કઈ કંટાળો નથી આવતો મને
હમ હમ શવું છે વરસાદ તો સારું છે.
અહિયાં તો બહુ સારો છે વરસાદ
બજ આવત.
બહુ મજા આવે છે ઘરથી બહાર નઈ નીકળી પાઈએ
એવું છે એમ
હય
હમ હમ.
આવ કે અહં અહં આવ અમને મળવા તમને ખબર પડે
આઈશુ હ થોડા દિવસમાં આઈશુ તો મળી
હમ કેવો કેવો છે વરસાદ
હ તોવા નંબર તો લઈ લ લો ત મેં
હા લઈ લીધો ને આવજો તો મને કોલ મારજો એક
એમ તો તમારા નંબર યાદ રહી જશ મને
યાદ રહી ગયા હ છે હા સાચી વાત સારી વાત
બોલો નંબર છ ઓ સર
ના અહીંયા નહી બોલવાનું ભાઈ
બોલવા દક
અ તો પછી આ મને કઈ પ્રોબ્લેમ ના થાય પણ એ બધા ઓટીપી ઓટીપી લઈ લે ને પછી મારે બેંક ખાતામાંથી પેલું શું કહેવાય સાયબર ક્રાાઈમ થઈ જાય પૈસા જતા રહેતો તો કોણ જવાબ આપશે
ના ના એવું તો નહી થવા દઉં હું.
કેમ તમે શું ચોકીદાર છો મારા ફોન નંબર ના.
એવું હ એવું રમજો
એવું જમશો નહી મેં નંબર બોલતા નહીિ તમે
હા મોોધની તમારા નંબર સેવ કરી દી દો સર તમારું નામ તો ત નામ તો પ્રિયા છેને
હ આ નામ પ્રિયા છે
હા
તમાર નામ મોહન છે ને
મા નામ મોહન મોહનપ્રિયા વાહ એ ઉના હમ છેને એ મસ્ત
હમ તોનેમ શાંતિ હોવું જોયું તું તું
કે પ્રિય શાંતિ શાંતિ પ્રિય હા તમાર નામ લાલ હોવું જોઈતું હતું
શું
ત નામ લાલ વાવું જોઈતું હતું
કે મોહનલાલ થઇ જાત હા.
મોહનલાલ શાંતિલાલ
હા.
તો શું કરી હવે. હું તો પોસ્ટ ગ્રેજ્યુએટ સું.
એવું છે એમ. તાય ખેતીવાડી કરો?
હવે હમારા ખેતીવાડી નહીં બાબા. હમે બટન વેચીએ, હોવે.
એટલે બટન, ચ્યાં બટન હોય?
બટન કે તમારે શર્ટ પેન્ટને બટન નહીં લાગતા.
હા, હા.
એ બધા બટન. હમ્મ. મા બાપદાદા નો ધંધો હતો, છે મતલબ બટન નો.
બરાબર છે.
હમ્મ. એક મોટી ફેક્ટરી પણ છે અમારી.
ફેક્ટરી તો છે
મોરબીમાં.
મોરબીમાં છે તો
હા, માર ફેક્ટરી છે મોરબીમ. આમાં મોટી ફેક્ટરી છે. હું કો છો?
અંદર કોને કોમ કરો તો બધું કોઈ ક્યાં થાય નહી તમે તો.
અરે અમારે બહુ બહુ બધી ફેક્ટરીઓ છે. આ મેન તો આજ છે હમ્મ.
એવું સે એમ ને.
હા. કાઈ નહી આવજો તમે માર ફેક્ટરી પર.
હમ્મ હમ્મ ના આઈશું આઈશું.
હમ્મ તમને પેરવું ને તમને ખબર પડે.
હા એ છેજ. ફેરાવજો પછી. બરાબર ના આવજો આવજો.
હા, જય શ્રી કૃષ્ણા.
જય શ્રી કૃષ્ણ.